હલો.
હલો, કેમ છે?
બોલોને. કેમ છો?
કેમ છે? હું મજામાં હું માજામા છું. આજે મને તારી સાથે પર્યટનના વિષય પર વિસ્તારથી વાત કરવાની છે.
હ વાહ! ખૂબ સરસ વિષય છે પર્યટન એટલે ફક્ત એક જગા તેવી જગ જા નથી પણ નવી જગા હમ્મ, જોવાની નવી સંસ્કૃતિ સમજાવાની મનને તાઝુ કરવાની અને જીવનમાં નવા અનુભવ મેળવવાની સુંદર રીત છે.
હા સાચું છે જ્યારે આપણ રોજની એક સરખી જિંદગીથી થોડો વિરામ લઈએ. અને નવી જગાહ જોવા જઈએ. ત્યારે મન પણ ખુશ થાય અને ઘનું નવું શીખવા પણ મળે.
હા બિલકુલ, પર્યટન માણસને ફક્ત આનંદથી આપતું પણ જ્ઞાન, અનુભવ આત્મવિશ્વાસ અને જીવનને નવું દૃષ્ટિકોણ પન આપે છે.
પર્યટન શું છે, પહેલા તો એક હ પર્યટ તને તું કેવી રીતે સમજાવે
પર્યટન એટલે આરામ જ્ઞાન આનંદ અથવા અનુભવ માટે પોતાના રોજના ઠિકાણથી બીજી કોઈ જગાહ જ એ ધાર્મિક, ઐતિહાસિક, પ્રાકૃતિક, સાંસ્કૃતિક, સાહસી અથવા મનોરંજન માટેનું પન હોઈ શકે.
તામેલ છે. પર્યટન જરૂરી ઘણા લોકો કહે છે કે પર્યટન જરૂરી છે શા માટે?
હા જરૂર જયારે આપણ કોઈ ઐતિહાસિક જગા સંગ્રહાલય મંદિર કિલો સમુદ્ર કિલ્લો પહાડ જંગલ અથવા બીજા રાજ્યમાં જઈએ તારી જગાહનું ઇતિહાસ લોકોની રહા ની ભાષા ભોજન પરંપરા ઘર નું શીખવા મળે છે
હા બિલકુલ પર્યટન પરિવાર ને નજીક લાવવા પણ મદદ કરે છે હા આજકાલ બધા પોત પોત ના કામમાં વ્યસ્ત હોય છે. પર્યટન દરમિયાન પરિવાર સાથે સમય બીતવાવે હસવું ખાવું પ ફોટો લેવા ચર્ચા કરવી આ બધું સંબંધને મજબૂત બનાવે છે. બોલો ને હલો
પર્યટન શા માટ
હા ફક્ત મસ્તી નહીં પણ યોજના પણ જરૂરી છે. એથી રોજગાર પણ ખૂબ મળે છે જે પર્યટન વધે છે ત્યાં હોટેલ ગાાઈડ વાહન ફૂડ સ્ટોલ હેન્ડક્રાફ્ટ લોકલ બાજાર આ બધાને કામ મળે છે.
ટાડવા અને માનસિક થકાણ ઓછી થકી શકે છે પર્યટનથી જ્ઞાન પણ વધે છે ના
કારણ કે પર્યટન બી મનને આરામ મળે છે તનાવો જ પરિવાર સાથે સમય મળે છે. નવા લોકોની મેળવું થાય છે નવી સંસ્કૃતિ જોવા મળે છે અને જ્ઞાન પણ વધે છે.
હા પુસ્તકમાં વાંચેલું એક વાત છે. પણ એ જગાહ ને પોતાની આંખે જોવું એ અલગ અનુભવ છે.
હા ખુબ જયારે આ પણ નવી જગા હા જગતિ પ્રકૃતિ જોઈ ચીતની રોજની ચિંતા થી દૂર રહીએ તારે મન હલકું થાય છે તનાવ કાંટાળો અને માનસિક થકાન ઓછી થઈ શકે
પર્યટન પરિવારની નજીક લાવવા પણ મદદ કરે છે ને
હા બિલકુલ
ખાસ કરી કે બાળકો સાથે ફરવા જઈ જઈ તો હા એ પણ ખુશ થાય અને શીખે પણ ઘણું મિત્રો સાથેનું પર્યટન કરવું પણ મજાનું હોય છે
ત્રો સાથે પર્યટન કરવું પણ મજા આવે છે
ખૂ મિત ત્રો સાથે જઈ જે તો મજા હસવા રમવા યાદો બનવાવાની મજા અલગ જ હોય છે પણ સાદે જિમ્મેદારી પણ રાખવી પડે સમયે ખર ચો સુરક્ષા અને એકબીજાની સુવિધા ધ્યાનમાં રાખવી
હા ફક્ત મસ્તી નઈ પણ યોજના પણ જરૂરી છે
બિલકુલ ભારતમાં પર્યટના ઘણા પ્રકાર
પર્યટનના કયા કયા પ્રકાર હોઈ શકે
ઘરના પ્રકાર છે પ્રાકૃતિક પર્યટન પહાડ ઝરણા સમુદ્ર જંગલ ધાર્મિક પર્યટન મંદિર તીર્થસ્થળ ઐતિહાસિક પર્યટન કિલ્લા મહેલ સ્મારક સાંસ્કૃતિક પર્યટન લોક કલા ઉત્સવ પરંપરા સાહસિક પર્યટન ટ્રેકિંગ રીવર રાફ્ટિંગ, કમપિંગ, આરામ માન્ટેનું પર્યટન હિલ સ્ટેશન, રિઝોર્ટ, બીચ.
હા અવાત લે વાહ એટલે તો ડાયરેક વ્યક્તિને પોતાની પસંદ ચમાણે પર્યટન મળી શકે.
હા એકદમ, પ્રાકૃતિક પ્યટની મજા
મને તો પ્રાકૃતિક પર્યટન ખૂબ ગમે પહાડી, નદી, હટ દરિયાળી, ઠંડી હવા, મન ખુશ થઈ જાય.
હા, પ્રાકૃતિક જગાઓ મને શાંતિ આપે છે. શહેરની ભીડભાડ, અવાજ, ધાવ પરથી દૂર જઈને. પ્રકૃતિ વચ્ચે સમય બિતાવે એક સુંદર અનુભવ છે.
હા, એમાં મોબાઈલ પણ ઓછો વાપરનો, અને એષણ ને જીવઓ ગમે છે.
બિલકુલ ધાર્મિયક ધાર્મિક પર્યટ
ધાર્મિક પર્યટન પણ ઘણા લોકોને ગમે છે, એમાં શું ખાસ છે?
ધાર્મિક પર્યટમાં શ્રદ્ધા, શાંતિ, આધ્યાત્મિક અનુભવ અને મનને સ્થિરતા મળે છે. લોક મંદિર, ધામ, તીર્થક્ષેત્ર, દરગાહ, ગુરુદ્વારા. જેવી જગાએ જઈને, મનની શાંતિ અનુભવતા હોય છે.
હા યે ફક્ત યાત્રા નથી, પણ ભાવનાની પણ સફર છે.
એકદમ, ઐતિહાસિક જગાઓ શા માટે જોવી?
અ ઐતિહાસિક ઐતિહાપ પન પોતાના દેશાનો ઇતિહાસ રાજા, મહારાજા, યુદ્ધ. સ્થાપત્ય કલા, જુના સમયે જીવનશૈલી વિશે. ખબર પડે છે, બાલકો માટે પણ આસ ખૂબ શૈક્ષણિક અનુભવ બને છે.
બિલકુલ, પર્યટન અને સ્થાનિક અર્થવ્યવસ્થા
પર્યટન ફક્ત અ મારવા માટે છેએ નથી, લોકોને રોજગાર પણ મળે છે.
એથી રોજગાર પણ ખુબ મળે છે, જ્યાં પર્યટન વધે છે ત્યાં હોટેલ, ગાઈડ, વાહન. ફૂલ સ્ટોલ, હેન્ડીક્રાફ્ટ, લોકલ બાજાર આ બધાને કામ મળે છે.
એટલે પર્યટન સ્થાનીય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે.
અ પર્યટન પહેલાં યોજના જરૂરી.
અ જ્યારે આપણ પર્યટન માટે જઈએ, ત્યારે પહેલા શું યોજના કરવી જોઈએ?
કયા ઠિકાને જઉં છે? કેટલા દિવસ માટે જઉં છે? બજેટ કેટલું છે? ટ્રાવેલ કેવી રીતે કરવાનું, હોટેલ બુકિંગ, હવામાન, ખાવા પીવાની વ્યવસ્થા. સુરક્ષા
હા યોજના વગર જઈએ તો, મજા કરતાં વધારે તકલીફ થઈ શકે.
બિલકુલ, બજટ પ્લાન મહત્ત્વનું
બજેટનો પણ વિચાર કરવો જરૂરી ના.
હા જ્યારે બજટ અનુસાર યોજના બને ત્યારે ખર્ચ નિયંત્રણમાં રહે, ટ્રાવેલ, રહેવું, ભોજન, શોપિંગ. એન્ટ્રી ટિકિટ્સ આ બધું ધ્યાનમાં લેવું જરૂરી છે.
હા એટલે પેલા યોજના, પછી યાત્રા એ સાચી વાત છે.
એકદમ, શું સાથે લેવું જોઈજે?
હા, શું સાથે લેવું જોઈએ?
જરૂરી કપડા પાણીની બોટલ થોડો નાસ્તો દવા મોબાઈલ ચાર્જર આઈડેન્ટી પ્રૂફ, કેશ અને ઓનલાઈન પેમેન્ટની વ્યવસ્થા. હવામાન અનુસાર સામાન, સેનિટાઈઝર, અને બેસિક ફસ્ટ એડ.
હા નાની વસ્તુઓ પણ ખુબ કામ લાગે છે.
બિલકુલ સુરક્ષિત પર્યટન.
પર્યટન કરતાં સુરક્ષા પણ ધ્યાન રાખવું જરૂરી છે ના.
ખૂબ જરૂરી અનજાન જગ્યાએ સાવધાન રહેવું. રાત્રે ખૂબ એકલા ન ફરવું જરૂરી નંબર પાસે રાખવા સામાન નુ ધ્યાન રાખવું પાણી ભોજન સ્વચ્છ લેવું. લોકલ નિયમ માનવા